હાલો, હા, બસ મજામાં, તમે કેમ છો?
બસ એકદમ મજામાં. શું કરો છો? બસ શાંતિ છે જો.
હા અમે પણ જો સવાર ના આમ નાસ્તા અને બધું
હા હુય બધું ફ્રી થઈને હવે છોકરીને ભણાવવા બેઠી છુ.
આજકાલ ભણવાનું પણ એટલું વધી ગયુ છે નાના નાના બાળકો
સવાર સવાર માં થોડુંક ભણે, લખે, વાંચે તો સવારનું વાંચેલું ભણેલું એને વધારે યાદ રિયે અને આજકાલ તો તમને ખબર જ છે કે ભણતરનુ કેટલું મહત્વ છે આપડા જિંદગીમાં.
સાચું કીધું આજકાલ ભણ્યા વગર તો અ લોકોને જાણે એવું લાગે જાણે પોતે અપંગ હોય એવું તે કઈ ખબર જ નો પડે એવું થાય કે આપડે આમ શું કેવાય એક આપડે મેં કીધું ને કે આમ હાથ પગ ન હોય કે આમ તો માનસિક રીતે અ સંતુલન ન હોય એવી હાલત થઈ જાય એમ જોવા જઈ તો આપણને એમ ખબર ના પડે પણ કશે જો બહાર જવાનું થાય. કે કઈક હિસાબ કિતાબ કરવાનું થાય બેંકમાં જવાનું થાય. ત્યારે જો ભણેલા ના હોય તો ત્યારે આપણને અહેસાસ થાય કે ખરેખર ભણવું કેટલું જરૂરી છે.
એકદમ સાચી વાત છે. અને આજકાલ તો જોઈએ કે અમુક મોટા સિટી માં એમાં તમારે જો મજૂરી કામ કરવું હોય તો પણ અમુક અહ ભણતર જરૂરી થઈ ગયું છે કે એટલું તમે ભણેલા હોય તો જ તમે મજૂરી તા માં પણ ચાલો બાકી મજૂરી કામમાં અત્યારે ભણતર વગર કોઈ રાખતું નથી હોતું.
સાચું કીધું અને શિક્ષણ નું મહત્વ તો જેટલું અહ અહ બાળકો માટે કે બધા પુરુષો માટે જેટલું મહત્વનું છે એટલું મહિલા માટે પણ એટલું જ મહત્વનું છે.
એકદમ સાચી વાત છે, અને આજકાલની સ્ત્રીઓ ખરેખર એટલું ભણે-ગણે પણ છે. જો એ ભણેલી હોય તો ભલે બહાર કશું નોકરી ધંધો કેવું ન કરે, પણ સ્ત્રી ભણેલી હોય એનામાં જ્ઞાન હોય, તે પોતાનાં બાળકોને સારી રીતે ભણાવી ને ગળ લાવી શકે છે. જ્યારે પુરુષ પણ એલા હોય પુરુષ ભણેલા હોય તો એ બહાર નો નોકરી-ધંધામાં પોતાનો ટાઈમ આપતા હોય અને જો સ્ત્રી ભણેલી હોય તો નોકરી કરતી હોય તો નોકરી-ધંધા સાથે પણ બાળકને ભણાવી શકે અને જો એ સ્ત્રી કોઈ નોકરી કે એવું કશું ના કરતી હોય તો ઘરે બેસીને પણ પોતાના બાળકને ભણાવી શકે અને આજકાલ તો અહ ભણેલા હોય તો ટેકનોલોજીના લીધે ઘણું બધું કામ ઘરે બેઠા પણ કરી શકતા હોય છે. તો એમાં પણ મદદ મળતી હોય છે.
હા બરોબર છે. અને જો એક અહ શિક્ષિત મહિલા શિક્ષિત હોય ને, તો એના ઘણા બધા ફાયદા થતા હોય છે. કે પોતે આત્મનિર્ભર બની શકે છે, એના બાળકોને ભણાવી શકે છે અને એમ કહેવાય ને કે આગલી પેઢી છે, જે બાળકોની એને પણ સક્ષમ બનાવી શકે, એને ભણવામાં મદદ કરી શકે, એને જો અહ સારું શિક્ષણ આપે તો એ સારો વ્યક્તિ બની શકે આગળ જતાં.
એકદમ સાચી વાત છે. આપડે કહીએ છીએ ને કે એક સ્ત્રીના હાથમાં બાળકનું ભવિષ્ય છે. અને જો એ સ્ત્રી શિક્ષિત હોય તો એનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે. ત્યારે શિક્ષિત અહ પોતે સ્ત્રી પોતે શિક્ષિત ન હોય તો એને પોત એટલું જ્ઞાન નથી હોતું, તો એ વધારે કશું નથી કરી શક તે. એ ખાલી અમુક જોઈ શકે કે એને ખાલી હોમવર્ક કરવા બેસ, એટલું કહી શકે જ્યારે સ્ત્રી શિક્ષિત હોય તો એને બધો રસ્તો બતાવી શકે કે તારે આગળ આમ કરવું જોઈએ કે તું આ રીતે કરીશ તો તું આગળ વધીશ, એને પહેલાથી બધું માર્ગદર્શન આપતી રહી શકે.
હાચી, હાચી વાત કાઈરી તમે. શિક્ષણ છે ને, એ ખ-ખરેખર ખૂબ જરૂરી છે આપણા જીવનમાં. કેમ કે શિક્ષણ થકી જ આપડે અમ્મ અહ કહીએ ને કે લોકો સાથે આપડે કોમ્યુનિકેશનમાં પણ ફરક પડે અને આજકાલ જે જનરેશન છે એની સાથે જો વગર શિક્ષણને જો આપડે અહ કંઈક કરવા જતા હોઈએ તો એ આપ આપણને અ પસ્તાવાનો અહેસાસ થતો હોય વારેવારે. કારણ કે અત્યારે ટેકનોલોજી એટલી બધી વધી ગઈ છે અને અ લોકો પણ એટલા ટેકનોલોજીને આધીન થઈ ગયા છે કે જો શિક્ષણ વગર જો કોઈ માણસ કામ કરવા ઈચ્છતું હોય તો એ ઘણી બધી એને મહેનત કરવી પડતી હોય એમ.
એકદમ સાચી વાત છે. અને આમ જોઈએ તો જે વ્યક્તિ શિક્ષિત હોય એનામાં આત્મવિશ્વાસ પણ વધારે હોય, કે કોઈ પણ જગ્યાએ જાય તો એને એ વસ્તુનું જ્ઞાન હોય એટલે કોઈ પણ જગ્યાએ એ પાછો નો પડે. જ્યારે ઘણી વખત એવું થતું હોય કે વ્યક્તિ શિક્ષિત ન હોય તો એને જ્ઞાન હોય છતાં પણ એને એક ડર હોય છે કે ના. કદાચ આ જગ્યાએ હું ખોટો હોઈશ તો. કેમકે એને ખાલી જ્ઞાન હોય છે જયારે શિક્ષિત હોય તો એને પાકું ખબર જ હોય એને બધું નોલેજ હોય છે એને વાંચેલું હોય છે. તો કો કોઈ પણ પાંચ વ્યક્તિ વચ્ચે ઉભું હોય તો આત્મવિશ્વાસ થી ઉભું રહી શકે છે. અને લોકો એની વાત તો સાંભળે જ છે પણ ખરા.
હા સાચુ કીધું. એ શિક્ષિત લોકો એના આત્મવિશ્વાસમાં પણ વધારો થતો હોય છે એ આમ અ બધી વસ્તુઓમાં એ અ કેહેવાય ને કે અ પોતે જ અ સારી રીતે અને બધા લોકોને પણ સમજાવી શકે જે પોતે જેટલું સમજે છે. એટલું બીજાને પણ સમ સારી રીતે સમજાવી શકે. જયારે અ જે શિક્ષિત ન હોય એ લોકોને જો પોતે તો સમજી ગયા હોય પણ લોક લોકો ને સમજાવવામાં થોડીક તકલીફ પડતી હોય છે કે એ લોકો પોતે બધી વસ્તુ આમ સારી રીતે સમજી હોય છે પણ બીજાને જયારે સમજાવવું પડે ત્યારે થોડું અઘરું પડી જતું હોય છે એ લોકો માટે.
એકદમ સાચી વાત છે એટલે જ આપડે જોયએ ને કે જે અ વ્યક્તિ શિક્ષિત હોય એ પોતાના સમાજને પણ શિક્ષિત કરે અને ધીમે-ધીમે ઘણા બધા લગતા કુરિવાજ છે અંધ્રદ્ધાઓ છે એ બધું શિક્ષણ ના લીધે દૂર થાય છે. જયારે અ સ વ્યતિ વ્યક્તિ સક્ષણ ન હોય અભણ હોય તો એ વધારે પડતું કુરિવાજ માં અને અંધશ્રદ્ધામાં એ તરફ એ વધારે દોરાતો હોય છે. જે સૌથી મોટું દૂષણ છે આજકાલ આપણેે ત્યાં.
સાચું કીધું એટલે જો શિક્ષિત વ્યક્તિ હોય એને સારા અને ખરાબનું પણ અ ભેદ ખબર હોય છે જયારે જે અશિક્ષિત વ્યક્તિ હોય જે ભણેલો ન હોય એ લોકોને ફરક કરવામાં થોડુંક અ એ લોકોને અ થોડુંક અઘરું પડતું હોય છે. કારણ કે જો શિક્ષિત હોય તો એને સારા કે ખરાબ વચ્ચેનો જે ફરક હોય કે કઈ વાત સાચી છે, કઈ વાત અફવા છે, કે કઈ વાત છેતરપિંડી છે. એ બધું સારી રીતે એ સમજી શકતો હોય છે પણ જયારે અશિક્ષિત માણસ હોય એને લોકો આસાની થી ફસાવી દે છે ગમે એ વસ્તુમાં.
એકદમ સાચી વાત છે અને જે દેશમાં લોકો શિક્ષિત હોય જ્યાં સાક્ષરતાનો દર વધારે હોય ત્યાં નવી-નવી ટેકનોલોજી પણ વિકસતી હોય છે. જેના લીધે બીજા લોકોને પણ ઘણો ફાયદો થતો હોય છે આજકાલ જોઈએ તો આપણું મોટા ભાગનું જીવન ટેકનોલોજી પર આધારિત થઈ ગયું છે કે સવારે ઉઠે ત્યાંથી તો સાંજે સુઈએ ત્યાં સુધી બધું ટેકનોલોજી પર જ ચાલતું હોય છે. તો શિક્ષિત જો આપણા દેશમાં લોકો શિક્ષિત વધારે હશે તો જ નવી નવી ટેકનોલોજી વિક સાવી શકશે.
હા, સાચું કીધું એટલે જે અ કામ કરવામાં જો વધુ સમય લા તો હોય એ જો ટેકનોલોજીથી કરવામાં આવે તો ઓછા સમયથી, ખુબ ઝડપથી અને સારી રીતે કરી શકાય છે એટલે જો અ જે શિક્ષિત હોય એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓછા સમયમાં વધુ કામ કરી શકતો હોય અને જયારે જે અશિક્ષિત હોય આપણે ઘણીવાર જોઈએ કે મજૂરી કરીને જે કામ કરતો હોય તો એ થોડીક અ એ એને મજૂરી પણ એટલી બધી કરવી પડતી હોય છે, મહેન ત પણ એટલી ક બધી કરવી પડતી હોય છે અને સામે એનું જે રોજગાર હોય એ પણ ઓછું હોય છે, જયારે જે શિક્ષિત માણસ છે એ જો એના આવે અ કોઈ પણ જગ્યાએ એ અ કામ કરતો હોય તો એને મહે ઓછી મેહનતે વધુ રોજગાર મળતો હોય છે.
એકદમ સાચી વાત છે અને જે વ્યક્તિ શિક્ષિત હોય એ પોતાની જવાબદારી અને હક બંને સમજતું હોય, બંને જાણતું હોય છે. એટલે એ ગમે તે એને જરૂર હોય તે પોતાના હક માટે લડી શકે છે. એટલે એ રીતે પણ એને ઘણો ફાયદો થતો હોય છે, જયારે અશિક્ષિત હોય એને પોતાના હક શું છે, પોતાની ફરજ શું છે એ ખબર નથી હોતી એટલે ઘણી વખતે પોતાની ફરજ બતાવવી હોય કોઈએ તો એ પોતાની ફરજ નિભાવે છે. પણ એનો હક શું છે એનું એને જ્ઞાન જ નથી. તુ હતું એટલે બધું એ પોતાની હકની વસ્તુ જતી કરવી પડતી હોય છે એને.
સાચી વાત કીધી અને જે શિક્ષિત વ્ય ક્તિ હોય એ આપણે ઘણી વાર જોતા હોય કે એના જીવનમાં કાંઈ પણ પ્રોબ્લેમ આવે કે કોઈ પણ મુસીબત આવે તો એ ગભરાવાના બદલે એ પોતાના દિમાગથી સોલ્યુશન કાઢતો હોય છે. કે સમસ્યામાંથી કેવી રીતે બહાર ની કળવુ, જયારે અશિક્ષિત વ્યક્તિ હોય એ ન કરવાનું કામ કરી બેસતો હોય છે ઘણીવાર એ અ જો એ મુસીબત એવી આવી પડે કે એવી મુશ્કેલીઓનો એને સામનો કરવાનો થાય તો એ અ આત્મહત્યા કે એવા કોઈ પગલા ભરીને એનું જીવન ટુંકાવતો હોય છે, જ્યારે શિક્ષિત વ્યક્તિ હોય એ ગભરાતો નથી એવા સમયમાં અને દિમાગથી કેવી રીતે, શું કેવી રીતે સમસ્યાનો સામનો કરવો‌ એવું બધું વિચારીને આગળ વધતો હોય છે.
એકદમ સાચી વાત છે. ન ન અ હેલો એક મિનટ, એક મિનટ નેલશન મંડેલાએ સાચું જ કહ્યું છે‌ ને કે શિક્ષણ એ સૌથી શક્તિશાળી શાસ્ત્ર છે. જેનો ઉપયોગ આપણે દુનિયા બદલવા માટે પણ કરી શકીએ છે. એટલે આપડે જ નહી, પણ આપડા ઋ ષિ મુનિઓ છે, જે મોટા મોટા લોકો થઈ ગયા છે, એ લોકો પણ શિક્ષણનું મહત્ત્વ બતાવે છે. કે શિક્ષણ આપણા માટે કેટલું જરૂરી છે.
હા, સાચું કીધું અને જો શિક્ષિત વ્યક્તિ હોય એ આરોગ્યની રીતે પણ આમ સારું રહે છે. જો એક ભણેલી માં હોય તો એ બાળકને કઈ રીતે સ્વચ્છ રાખવું એને કઈ રીતે સારું હોય. એને ખોરાક આપવો એની જે રસી હોય એ વિશે બધું જાણવા. તે હોય છે અને જે એના લીધે શું થાય કે આપણે હોસ્પિટલ ના જે ખર્ચાઓ હોય એમાં પણ આપણને રાહત મળતી હો..
સાચી વાત છે...
હ...
સારું ચલો તમારી સાથે વાત કરીને બહુ મજા આવી. હું જે કરવા બેઠી તે ચાલુ કરવું બેબી ને ભ આવા બેઠેલી હતી. ને એમાંથી તમારી જોડે એટલી આપડે વાત થઈ એ ટોપિક પર
હા... હ...